હાલો મિત્ર મારો અવાજ આવી રહ્યો છે?
હા તમારો અવાજ મને આવી રહ્યો છે.
શું કરો છો?
કાઈ નહી અત્યારે હું આરામ પર જ છું. એકદમ જસ અ જરાક વાર પેલા જ જમીને આયવા છે.
હા હા
ફ્રેન્ડ જોડે વાતો કરતો હતો.
હા હા મિત્ર કેમ છે?
મિત્રો તો એમ તો અત્યારે સારા જ છે વાંચતા છે.
તમે કેમ છો?
હું પણ એમ તો અત્યારે મજામાં જ છુ.
તમારો પરિવાર?
આપણો પરિવાર એમ તો સારો જ છે.
હા હા હું પણ એમ તો સારો જ છે. તમે હવે ભણવામાં શું કરી રહ્યા છો?
અત્યારે હું તો બીકોમ કરી રહ્યો છુ.
હા એટલે કોલેજ કરી રહ્યા છો?
હા
હા હા હમ્મ
અત્યારે મારે હહ અત્યારે હું ફ્રી જ છું.
હા હા તો તમે મારી જોડે થોડી વાતો કરશો?
હા
હા હા તો આજે આપણે આપણા જીવનમાં જે સમયનું મહત્વ છે એના વિશે થોડી વાતો કરશું? તો તમે તમારો સાથ મને આપશો?
હા સાબ તમે ચાલુ રાખો.
હા હા મિત્ર આપણા જીવનમાં ઘણી વસ્તુઓ એવી છે જે ગુમાવીને ફરી મેળવી શકાય છે. પણ ધન ગુમાવીએ. એ તો ક્યારે પણ કમાઈ શકીએ છીએ. તો મિત્રો ગુમાવીએ તો નવા મિત મિત્રો બનાવી શકાય છે. પરંતુ એક એવી અમૂલ્ય વસ્તુ છે. જે આપણે એકવાર હાથમાંથી નીકળી જાય. પછી ક્યારેય ક્યારેય પાછી આવતી નથી. તે છે આપણો કિંમતી એવો સમય. તો સમયે એ જીવનનો સૌથી કિંમતી ખજાનો છે. સમયની કોઈ રાહ જોતો નથી. તે સતત આગળ વધતો રહે છે. તેથી જ કહેવાય છે સમય અને ભરતી કોઈ ની રાહ જોતી નથી. સમયનું મહત્વ દરેક વ્યક્તિના જીવનમાં ખૂબ જ વિશેષ છે. વિદ્યાર્થી હોય ખેડૂત હોય વેપારી હોય વૈજ્ઞાનિક હોય કે નેતા દરેકની શબ અતાનો આધાર સમયના યોગ્ય ઉપયોગ પર છે. એમ જોવા જઈએ તો મિત્રો વિદ્યાર્થી જીવનમાં સમયનું મહત્વ સૌથી વધારે છે. જો વિદ્યાર્થી નિયમિત અભ્યાસ કરે છે. સમય પત્રક બનાવે છે દરોજ થોડો સમય પુનરાવર્તન માટે રાખે અને પરીક્ષાની તૈયારી સમયસર શરૂ કરે તો તેને સારા પરિણામ મળે છે પરંતુ જે વિ વિદ્યાર્થી સમય બગાડે છે તે અંતિમ ક્ષણે તણાવ અનુભવે છે. તેથી ખેડૂત માટે સમયનુ મહવ ખૂબ જ જરૂરી છે જો વાવણી ખાતર સિંચાઈ યોગ્ય સમયે કરવામાં આવે તો સારો પાક મળે છે જો સમય ચૂક કી જાય તો સમયનો વિશેષ સ્થાન ગ્રાહકોને સંમબધ સેવા આપવી. માલ સમયસર પહોંચાડવું અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો આ બધું સફળ વ્યવસાય માટે જરૂર તું મને થોડું જણાવશું જણાવવા માંગશો.
હા અ સમય એ આપણા માટે ખુબ મહત્વની વાત છે કે તેનું આપણે સારી રીતે સંચાલન કરીએ. સમય વિના સમય જોવા જઈ તો આપણા પાસે ખુબ મોટા પ્રમાણમાં જોવા મળે છે પરંતુ તેનો સદપયોગ કરવો એ આપણા પર નિર્ભર છે સમય તો તો આટલો સમય સમયને આપણે અટકાવી નથી શક તા પરંતુ આપણે તેના સાથે જાય શકીએ છીએ. તો આપણે સમયનો સારો એવો ઊપયોગ કરવો જોઈએ જેથી આપણું ભવિષ્ય પણ સારો બને. તો સમય માત્ર આપણા જીવનમાં જ નહીં પરંતુ કોઈ પણ ક્ષેત્રમાં મહત્વનું છે તેનો ઉપયોગ કરવો ખૂબ જરૂર છે આપણે શાળામાં પછી રમત ક્ષેત્રે ઔદ્યોગિક ક્ષેત્રોમાં કે અન્ય કોઈ પણ ક્ષેત્રમાં સમયનુ ખૂબ મહત્વ છે. તેના વગર આપણે સારી રીતે કોઈ પણ કાર્ય પૂર્ણ કરી શકતા નથી. તો આપણે કોઈ પણ સમયમાં કાર્ય પૂર્ણ કરવું હોય તો આપણે સમયનું યોગ્ય સંચાલન કરવું જોઈએ. તેથી આપણે સમયસર કાર્ય કરી શકીએ છે. આપણે ધારો કે સવારે આઠ વાગે આપણી સ્કૂલ ચાલુ થતી હોય સ્કૂલ કે અથવા કોલેજ ચ ચાલુ થતી હોય આપણે તે માટે ત્યાં સમયસર પહોંચવા માટે સવારે વહેલો ઉઠવો પડે એટલે આપણે યોગ્ય સમયનું સંચાલન કરવું જોઈએ. જેથી આપણે ત્યાં સમયસર પહોંચી શકીએ. એટલે આપણા ઘેરમાં સમય નુ સંચાલન કરવું ખૂબ જરૂરી છે. તમે પણ તમારા જીવનમાં સમયનું સંચાલન કરતા જ હશો. સુગમ તે કાર્યમાં ધારો કે તમે કઈ નહિ બહાર જવા માંગતા હોય. કોઈ પણ જગ્યાએ તો તે, જગ્યા એ પહોંચવા માટે, તો અમે તો પેલા બસ કે, અન્ય સાધનો ન ઉપયોગ કરતા હો તો, તેનું યોગ્ય સમય હોય છે, તો તે સમય પર પહોંચવા માટે તમે યોગ્ય પ્રયાસો કરતા હોય છે, જ જો તમે સમય સમયસર ત્યાં પહોંચશો નહીં તો, તે બસ કે અન્ય સાધન છૂટ તટી જશે, એટલે આપણા જીવનમાં સમય ખુબ મહત્વની વાત છે કે, તેનું યોગ્ય આપણે સંચાલન કરવું જોઈએ.
તો સમય દરેક ક્ષેત્રમાં જરૂર છે, સમય વિના આપણે કોઈ પણ કાર્ય એ યોગ્ય પ્રમાણમાં પૂર્ણ ન કરી શકીએ. સમય નું આયોજન કરવું ખુબ જરૂરી છે. તો તમે આગળ કઈ અળું ઘણું કશો, પછી એવું પાછ શું રિપીટ કરીશ?
હા, હા, મિત્ર જરૂર થી. તો એમ જોવા જઈએ તો, સમય નું મહત્વ છે એના. ઘણા બધા ફાયદા. હોય છે, બીજું જોઈએ તો દરેક કાર્ય સમયસર પૂર્ણ થાય છે. તણાવ અને ગભરાહટ ઓછો થાય છે. આત્મવિશ્વાસ પણ વધે છે. સફળતા મેળવવાની શક્યતા વધી જાય છે. મહેનત નું સારું પરિણામ મળે છે. જીવનમાં શિસ્ત વ્યક્તિ પોતાની પ્રતિભાનો સંપૂર્ણ ઉપયોગ કરી શકે છે. બીજા લોકોનો વિશ્વાસ અને માન સન્માન મળે છે. તેથી જીવનમાં સંતુલન વધે છે, તો મિત્રો સમય નો બગાડ કરવો, એટલે જીવનનો બગાડ કરવો. આજે જ જે કામ કરી કરી શકાય છે, તે કારનું પર ન છોડવું જોઈએ. એક મિનિટનું કામ પણ મહત્વનું સમજવું જોઈએ. કારણ કે ઘણી વખત એક મિનિટ જ જીત અને હાર વચ્ચેનો તફાવત સર્જે છે. આજના સમયમાં મોબાઈલ સોશિયલ મીડિયા અને બિનજરૂરી મનો મનોરંજન ના ઘણો સમય વેડફાઈ જાય છે. તેથી ટેકનોલોજીનો ઉપયોગ જરૂર કરવો જ જોઈએ. પરંતુ તેનો ગુલામ બનવો જોઈએ નહીં, સમય નું જ્ઞાન સમય ઉપયોગ લેને અને વિકાસ કરવો જોઈએ. તો તમે થોડુંક કરશો હજી?
હા. સમય નું સંચાલન કરવાના ઘણા ફાયદાઓ પણ છે, અને ગેરફાયદાઓ પણ છે. તો આપણે તેમાં જોવા જઈ તો, આપણે યોગ્ય સમય નું સંચાલન કરીશું. તો આપણને યોગ્ય સમયમાં આપણે કાર્ય પૂર્ણ કરી શકીશું. પછી સા આપણે સારા એવા સમયનું સંચાલન કરું છું આપણું તણાવ ને ચિંતાઓ ઓછી થાય છે. જેમ કે આપણે અભ્યાસ-અભ્યાસ પાછળ આપણે યોગ્ય સમય આપીશું તો આપણે એક્ઝામ સમયે આપણને ખુબ ઓછો તણાવ થશે.. અને ચિંતા પણ ઓછી થશે. ને આપણા એક્ઝામ સારી એવી જશે. અને તેના કારણે આપણે અભ્યાસમાં પણ સારા પરિણામ લાવી શકીએ છીએ. આપણો આત્મવિશ્વાસ પણ વધે છે. જીવનમાં શિસ્ત અને નિયમત નિયમિતતા આવે છે. આપણે જો સમયનું યોગ્ય રીતે સંચાલન કરીશું, અને યોગ્ય કાર્ય યોગ્ય સમય મુજબ આપણે નથી કરી શકીએ આજ સમયમાં આપણે આ કાર્ય પૂર્ણ કરવાનું છે. તે સ, તે જ મુજબ આપણને તે રોજે કાર્ય કરવા માટે આપણે નિયમિત થઈ જશું. પછી નવા કૌશલ્ય શીખવા માટે પણ આપણને સમય મળી રહેશે. આપણે જો અત્યારે યોગ્ય સમયનું સંચાલન કરીશું તો આપણા પાસે એમ દિવસ ના ઘણો સમય મળી શકશે, બીજા કાર્યો કરવા માટે. એટલે તે મહત્વની વાત છે. અને આપણા માટે તે ખૂબ ફાયદાકારક છે. અને તેના ખુબ નુકસાન પણ છે. જેમ કે કામ અધુરા રહી જાય, પછી પરીક્ષામાં ઓછા ગુણ આવે ઉતાવળોમ ભૂલો થાય, પછી માનસિક તણાવ આવે છે. સફાત સફળતાની તકો ગુમાવી શકીએ છીએ આપણે. આપણે જો અગાઉથી-અગાઉથી જ વાંચતા હોઈએ તો આપણે એક્ઝામ સમયે તે આપણા માટે ખુબ ઓછું તે સમયે આપણને ખુબ ઓછું વાંચવું પડે છે. જેથી આપણે સારા પરિણામો મેળવી શકીએ છીએ. પછી એક્ઝામ સમયે આપણે, જયારે આપણા પાસે ખુબ સમય ઓછો બચી જાય છે ત્યારે આપને ઉતાવળમાં લખતા હોય છે. જેના કારણ તેમાં ઘણી વધારે ભૂલો થવાની શક્યતા હોય છે. તો આપણે તે અટકાવવા માટે આપણે રોજે સમય નું આયોજન કરવું જોઈએ. જે મહત્વના કામો પ્રથમ કરવા જોઈએ. અને બાકીના કાર્ય પાછળ થી કરવા જોઈએ.
તો તમ તમે કંઈ આગળ કંઈ જણાવશો?
હા મિત્ર. તો અંતમાં તો હું એટલું જ કહીશ કે સમય એ ભગવાનની સૌથી કિંમતી ભેટ. જે વ્યક્તિનું સમયનું મૂલ્ય સમજે સે તે સમય નું આયોજન કરે છે. અને સમયનો દુર સદ્ઉપયોગ કરે છે, તે જીવનમાં ચોક્કસ સફળ થાય છે, તો મિત્ર તમે એવી સારી માહિતી અને તમે મને સાથ આપ્યો. એના બદલ હું તમારો આભાર માનું છું.
તમારી સાથે વાતો કરવી, મને પણ ખુબ આનંદ થયો.
હમ. હમ, ચાલો તો મળીએે.